હલો, હલો.
શું કરી્યા છો ભાઈ?
કઈ નઈ હાલ અમારો એજ જોબ પરથી આવ્યો છે ને બેઠો છો તમે શું કરી રહ્યા છો હમણાં.
ક અહીંયા મેં પણ હમણાં શું છે કે વાડી બાજુ ફરવા માટે આવ્યો છું અને બધા મિત્રોને ફોન કર્યો છું કે ચાલો પાછા આપડે જેમ નાના હતા ફરવા જતા તેમ કશે ફરવા જવાનો પ્રોગ્રામ બનાવીએ. તમારે શું છે તમે કશે ફરવા જવાનો છો હમણાં?
તો મેં જોબ. કરતો છું તો હવે રજા લેવા આપડે પેલાથી કેવું પડે છે. તમે પણ કીધું કે આપડે ફરવા જાયએ એમ તો સારું જ છે કારણ કે તમે જે તમે જે કીધું કે તમે જે ડેટ ફિક્સ કરો ને એ પ્રમાણે હું રજા લઈ લઈશ. ક્યાં ફરવા જવાનાશો તમે કઈ કઈ વિચાર્યું છે તમે?
હા એમ તો હમણાં ચોમાસાની ઋટુ આવી રહી છે. એટલે અમે ત્યાં આપણે મેઘાલય સાઈડ જઈ વિચારી રહ્યા છે. કારણ કે મેઘાલયમાં શું છે કે વાદળોનું ઘર માનવામાં આવે છે કારણ કે ત્યાં વરસાદના સિઝન આવી જાય ત્યારે એટલા વધારે વાદળો આવી જાય છે અને આપડે મેઘાલય જે શિખર છે તે ખુબ જ ઊચું છે એટલે કેટલાક વાદળો તો આપણને સ્પર્શી ને જતા રહે છે એટલે એવું લાગે છે કે આપણે વાદળો પર ચાલી રહ્યા છીએ. આપડણે રસ્તા પર જ ચાલીએ છીએ પરંતુ ઇમેજિન એવું એવું મગજમાં થાય છે કે આપડણે વાદળો પર ચાલી રહ્યા છીએ અને ખુબ જ મજા આવે છે. કારણ યે તોએ ટેનમાં પણ આપણે બે બેસી શકીએ છીએ એની પણ ફીસ એમ તો બાળકો માટેને જે અહ આપણા મોટા માણસો એટલે કે એટીન પ્લસ માટે થોડીક વધારે હોય છે પરંતુ એમાં બેસવાનું એકવાર જોઈએ પહેલી વાર જોઈએ તો બેસવું જ જોઈએ અને એ બધી જાણકારી મને સોશિયલ મીડિયા દ્વારા મળી છે. તેમાં હું છે કે હવે તો રીલ્સ આવી ગઈ છે. પેલા ટિકટોક હટો તો ટીકટોક બેન થઈ ગયું હતું એટલે હાલમાં તો ઇન્સ્ટાગ્રામ પર જે રીલ્સ જોવા મળે છે ફેસબુક પર વિડીયો જોવા મળે છે યુટ્યુબ પરી થોડું ઘણું માર્ગદર્શન મળી રહે છે અને તેના પ્રમાણે જોવા જઈએ તો આપણને સાર એવ માર્ગદર્શિકા મળી રહે જે અને મેઘાલય જવાનો પ્રગ્રામ કરી રહ્યા છે તો તમને શું છે તમને કેટલા દિવસની તમે જ્યા જોબ કરો છો ત્યાં રજા મળશે અને ક્યારે રજા મૂકી શકશો તમે?
હા એમ તો રજા તો મને મળી જ જશે કારણ કે હું અ એટલે કે રજા પાડતો જ નથી એટલે કે ઘણા વર્ષો એટલે કે વર્ષમાં હું ખાલી રજા મળી ત્યારે જ પાડું છું એટ રજા જે વધારે મળે તે હું લેવ જ નહી એલે નોકરી રેગ્યુલર જાઉં છું જેથી કરીને તમે જેટલા સમયનો પ્રવાસ તન કહેશો તેટલા સમયમાં હું એટલે કે એક મહિના જેટલી રજા તેટલી પણ મળી જશે એમ. એટલી રજા મા બચેલી છે. એટલે કે મેં પણ એ વિચારું છું કે પછી રજા બચાવું અને તમે કીધું કે પ્રવાસન ફરવા જઈ કારણ કે જોબ કરી કરીને મારું પણ હવે તો માથું દુઃખે છે કારણ કે આપણે જોબ કરીએ તો આપણેથી ફરવું જરૂરી છે કારણ કે આપણે જોબજ કર્યા કરશું તો આ બીજી મજા કેવી રીતે કરશું અને ક્યારે કરશું એમ એલે એટલે જે મજા લેવાની છે હમણે તે આપણે લેવી જ જોઈએ એમ એટલે કે જોબ પણ કરવું પડશે એ તો આપણી પ્રાયોરિટી અને જવાબદારી જ છે. પણ આપણે સાથે સાથે ફરવું પણ ખૂબ જરૂરી છે. કારણ કે જોબ કરી કરીને આપણે કંટાળી જાય છે. અને હું પણ હવે તો કંટાળી ગયો છું કારણ કે હવે તો કેટલા વર્ષથી હું જોબ રેગ્યુલર જાઉં છું ને અધિક આરામ પણ લે વિચાર કરી રહ્યો છું. હા સારો કે તમારા ફોનમાંરી અને પ્રવાસન વિષય વાત કરી અને હવે વિચાર આવ્યો છે કે આપણે કશે મોટી ટ્રીપ પ્લાન કરીએ કે જે જેથી કરીને આપણું મગજ પણ શાંત રહે અને, ફોનના વિસ્તારમાં તાં ફરવા જોઈએ ને તાં સારી કુદરતી રીતે નેચરલ દ્રષ્ટિ આપણે જોઈએ અને મજા માંણીએ, તમારે શું કેવું છે આના વિષય?
હા તમની વાત તો બરોબર જ છે અને આપડે શું છે કે અમે અમે તો પહેલાના નાના હતા એટલે સાથે મળીને નહેરમાં નાવા અને સાથે મળીને આપણે કોઈ પણ નવી વસ્તુ હો છે વડાપાંવ ડાબેરી એમ ખાવા માટે નીકળી જતા હતા, અને મન આપણું જયારે ભણવળતર માં લાગ્યું હતું ત્યારે ફ્રેશ થવા માટે આપણે એ બધી એક્ટિવિટી ઘણી બધી એક્ટિવિટી કરતા હતા. પરંતુ હાલમાં શું છે કે આપણે જે જોબ કરીએ છીએ, તેમાંથી આપણને રજા મળતી નથી. એમ તો મળે છે, પરંતુ એક દિવસની એવી હોય છે, તેમાં તો આપણાં જે બાળકો હોય છે તેમનું ભણતર એટલે કે સ્કૂલમાં જવું પડવાનું હોય છે, ક્યાં તો કોઈ બાળકની ફરિયાદ આવી હોય કે પછી કોઈને જે બાળક હોય છે તેમનું પ્રમોશન થયું હોય, એટલે કે સારા એવા ગુણ પ્રાપ્ત થયા હોય, તો એમ ઘણા બધા કામો આપણે પેન્ડિંગ પડેલા જ હોય છે. અને મારે તો શું છે કે ખેતી છે એટલે ખેતીમાં પાણી ફેરવવા જવાનું એમ ઘણા બધા કામ હોય છે એટલે કામ મળતું, ટાઈમ મળી જ રહેતો નથી. પરંતુ હવે શું છે કે આપણે ટાઈમ કાઢીએ અને ફરવા જઈએ, એ મને ખૂબ જ આનંદથી તમને જણાવું છું, કે આપડે ફરવા જઈએ તો આપણું મગજ પણ ફ્રેશ થશે, અને આપડું આપડે શું છે કે જોબ કરીને જે પૈસા છે, એ ક્યાં બચાવીને જવાના છે? એ આપણે અહી કંઈ ને કંઈ તો ખર્ચ કરવા જ પડશે. તો આપ ણે બધી ગમે તેમ ખાવામાં કે પીવામાં ખર્ચ કરવા કરતા આપણે કશે ફરવા જાય અને આનંદ માણીએ એ મને ખૂબ જ ગમ્યું છે. તમારે શું કેહવું? તમે કશે લોકેશન જાણો છો કે ત્યાં આપડે ફરવા જવા જોઈએ? તો પછી આપણે ત્યાંનો પ્રોગ્રામ કરીએ ફરવાનો તમે એ લોકેશન વિશે થોડી ઘણી માહિતી મને જણાવશો?
હા લોકે શન વિશે તો એ જ જણાવશું કે આ આપણે એવી જગ્યાએ જાએ કે ત્યાં કુદરતી નેચરલ એવી વસ્તુ જોવા મળે, પર્વતો હોય, ડુંગર હોય, પછી આજુબાજુ નદીઓ હોય, એકદમ સ્વચ્છતા એટલે કે જાળવી હોય, અને એવી જ જગ્યા એમ કે ચોમાસુમાં તો નીં જવાય પરંતુ હવે શિયાળામાં આપડે જવા વધારે ફરિયે છીએ, કારણ શિયાળામાં બરાબર ઠંડી લાગે છે, પરંતુ ચાલી જાય છે, એમ. કારણ કે ઉનાળામાં તમે જાણો ઉનાળામાં ગરમી પણ લાગે છે. શિયાળામાં તમે ચોમાસાની રૂતુમાં તમારે વરસાદ વધુ પડ્યો હોવાથી કોઈ પ્રકાર કોઈ પ્રકાર નુકસાન આપણને થઈ જાય છે. પરંતુ શિયાળામાં આપણે જાઈએ તો ચાલી જાય છે, કારણ કે શિયાળામાં આપ આપણે એવી જગ્યાએ જવું જોઈએ, જેમ કે આપણે એમ કે મહારાષ્ટ્રમાં પણ ઘણી બધી ટ્રેકિંગવાળા જે સ્થળો છે તે પણ ચાલી જાય છે. અને બીજું તો એ કહીએ છે, કે આપણે લોંગ ટ્રીપ પર તો અહ પછી આપણે જવું જોઈએ તો જેમકે ગોવા છે એ તો ઉનાળામાં જવાની મજા આવે છે ગોવા, પછી આવા જે બીચ હોય તે પણ ત્યાં જઈએ તો પણ સારું છે. અને જેમ કે બીજું તો આહ જેમકે કલસુબાઈ છે, પછી આવા ઘણા બધા ટ્રેકિંગવાળા જે સ્થળો છે ત્યાં પણ જવાની ખૂબ મજામાં આવે છે અને અમારા ઘરના લોકો પણ એમને મને તો કે જ છે કે, જા ફરવા જા, અને કંઈ મને કોઈ રોકટોક નથી કરતા, પરંતુ અમારા જે ગામના લોકો છે તે પણ આવી બધી જગ્યાએ ફરી આયવા છે, અને ત્યાંથી મને એમ નજીક મળ્યું છે અને એમ ફરવા માટે હું ખુબ એમ સ્થળની ખબર નથી પરં તો હવે આ જે તમે જે કહેશો એટલે કયા સ્થળે કેવું સારું પડશે આપણને જવા માટે, ને કેટલા સમયની હું રજા લઈશ એ તમે જીરીક જણાવશો ને એમ તો એ હિસાબે હું રજા લઈશ એમ.
હા, એમ તો મેઘાલયા જોવા જઈએ એમ વિચારતા છે, પરંતુ તેમાં શું છે કે આપણને પ્રોપર એક મહિનો જોઈએ છે. કારણ કે અહીંથી આપણે નીકળીએ તો આપણે પ્લેનમાં જવું પડે છે. અને પછી ત્યાંથી, ત્યાંથી પણ આપણે પ્લેન લેન્ડ કરે પછી પણ પચાસથી સાઠ કિલોમીટર દૂર છે, એટલે આપણે ત્યાંથી ટ્રેન પકડવી પડે છે. અને ટ્રેનમાં આપણે ત્રીસ થી ચાલીસ કિલોમીટર અંદર જઈ શકીએ છીએ, પરંતુ જ્યાંથી ગામડાની જે ઈલાકો છે, એટલે કે ગામડાનો જે એરિયો છે ત્યાં પણ આપણે જવું હોય તો આપણે ટ્રેન કાં તો આપણે બસ કાં તો રિક્ષામાં જવું પડે છે. અને આપણે રિક્ષામાં પણ જઈ શકીએ છીએ પણ રિક્ષામાં ભાડું પણ આમ તો ઓછું હોય છે, પરંતુ સમય ઘણો એવો પસાર થઈ જાય છે, અને ટ્રાવેલિંગમાં જ આપણે થાકી જઈએ છીએ. એટલે આપણે ત્યાં બસનો અથવા તો આપણે જે હાલમાં તો શું છે કે ઓનલાઈન આપણે રેપિડો અથવા તો કોઈ પણ ગાડી પણ બુક કરાવી શકીએ છીએ, તે આપણને બેનિફિટ રહે છે, એટલે હું વિચારું છું કે ગાડી બુક કરાવવી જોઈએ. પરંતુ તમને ફોન કરીએ એમ તો ત્રણ ચાર જણા રાજી થઈ ગયા હતા, પરંતુ તમે તો જોબ કરો છો, એટલે તમને રજા મળશે નહીં. એટલે હવે આપણે એ પોગરામ કેન્સલ કરીએ. અને બીજે કસે ફરવા જાએ એવું વિચારતો છું, જે કે દસથી વીસ દિવસનો જ હોય, તો તમને રજા પણ એડજસ્ટ થઈ જાય છે. એટલે હવે જોવા જોઈએ તો આપણા નજીકમાં શું છે કે આપણા નજીકમાં જમ્મુ કાશ્મીર આવેલું છે, તો ત્યાં કાશ્મીર જઈએ. કાશ્મીર એમ તો દૂર છે પરંતુ આપણે અથવાડિયા અઠવા તો બે પંદર દિવસનો તો પ્રોગ્રામ કરી શકીએ છીએ. આપણે જો અહીંથી પ્લેનની ટિકિટ આપણને સારા એવા બજેટમાં પડે, તો આપણે ઇન્ડિગો અથવા તો એર એર ઇન્ડિયામાં જઈ શકીએ છીએ. તે પણ આપણને સારું પડે છે. અને આપડે એક બે વાર અનુભવ પણ છે પ્લેનમાં, એટલે આપણને કોઈ દિકકત પણ રહેવાની નથી. તો શું છે તમે જમ્મુ કાશ્મીર અવાશે તમારથી આપડે જો અથવાડિયું કે પંદર દિવસનો પોગરામ કરશું, અને તમે ફેમિલી સાથે આવશો કે પછી એખલા જ આવશો?
હા અવાસે જ ને, એટલે ફેમિલી સાથે આપડે તો જાય જ કરે છે, પરંતુ આપડણે જેટલા આપડે ફ્રેન્ડ લોકો સાથે જઈએ તો એમાં કંઈ મજા અલગ જ છે, એમ. એટલે મેં તો રેડી જ છે તમે જે કંઈ જે પણ પ્લાન બનાવશો એમાં તો હું રેડી જ છું. તમે જે બીજા ફ્રેન્ડને કહેશો અને બીજી કરશો મે જેમ કે મેં તો કંટાળી જ રેયલો છું, એટલે કે મને ફરવા જવાનું બહુ ખુબ મન થઈ રયલું છે, જેથી કરીને મેંટો રેડી જ છું. હવે બીજા ફ્રેન્ડને આપણે ફોન કરી આપે કરીએ અને જેમ જેમ બને તેમ વધ જેમ વધારે માણસ ફન્ડ મળે તેમ સારું છે, કારણ કે ફરવા જવાની મજા તો આપ ફ્રેન્ડ લોકો સાથે હોય તો ખુબ મજા મઝા આવે છે, અને ફ્રેન્ડ લોક ફ્રેન્ડ લોક સર્કલ સાથે આપણેે જે વાત કરીએ તે વાતચીત તો કંઈ અલગ જ હોય છે. ને આપણે એટલી મજા આવે છે ને આપણે ફોન પર સાઈટ પર મૂકી દઈએ અને તે વાતચીતમાં મજા માડીએ છીએ એમ. એટલે કે ફ્રેન્ડ લોક સાથે હોય તો આપણે ફોનનો ઈસ્તેમાલ કરવો જ નહીં જોઈએ, એટલે ફ્રેન્ડ લોક સાથે વાતચીત કરવી જોઈએ, ફોન તો છે જ આપણી પાસે, ને ફોનને આપડે વધારે વખતે યુઝ કરીએ તે આપડે માટે સારું ન જ કહેવાય એમ. ને જેટલી પડતી આપડે જેટલી પડતી આપડે વધારે ફ્રેન્ડ લોકો સાથે વાત કરીએ એથી ફરીએ હરીએ, મને તે મજા તો કાંઈ અલગ જ છે એમ. તમારે શું કેવું તમારે જે, એટલે આપણે તો જે ફ્રેન્ડ છે તેમને તો આપણે કહીશું જ, પરંતુ તમારા ગામના લોકો તમે બોલાવ શો એમને કે પછી નહીં?
હા એમ તો સાચી વાત છે. અને મેં તો ફ્રેન્ડ્સને બોલાવાનો છુ પણ ફ્રેન્ડ્સ વગર તો મજા જ નહીં આવે, અને મારે એક વા એક વાત એ પણ કરવાની છે, કે જયારે હું નાનો હતો, ત્યારે મે અનુભમ કરી ગેલો કે મને ફોરવાનું પહેલાથી જ બો સોખ હતો, પરંતુ ફેમિલી પ્રોબ્લેમ્સના કારણે મેં જઈ શક્યો ન હતો, કારણ કે ફેમિલીવાળા વાળા મને મોકલતા અને કારણકે ન્યુઝમાં કે ઘણી વાર ડુંગરો ચોમાસાની ૠતૂમાં ઢળી પડે છે, જેના કારણે ફેમિલી આપડા વિશે વિચારતા હોય અને આપણને મોકલતા નહીં હતા, પરંતુ હાલમાં શું છે, એ લોકો પણ કેહેતા હતા, કે તમે જયારે મોટા થશો જયારે કમાટા થશો ત્યારે તમે જ જજો. તો હાલમાં હું મોટો થઈ ગયો છું અને કમાટો પણ થઈ ગયો છું, પરંતુ મારા પર એવો ટાઈમ જ નથી બચતો કે પછી હું જઈ શક્યો. એના કરતા તો એવો વિચાર આવે છે કે, મેં ત્યારે ફરવા જ નાનો હતો ત્યારે ફરવા પપ્પા મોકલાવતા ત્યારે જાતો ને કંઈ પણ થઈ જાય તો પણ જયારે થોડો ઘણું વાગે તો પણ ચાલી જતું અને ફરી આવતે, તો મને સારું પડતે કારણ કે હાલમાં તો ટાઈમ જ નથી બચતો, અને આ એક પોગરામ બનાયવો છે, તેમાં પણ લોકોને બધાને પૂછ્યું તો કોઈને રજા એડજસ્ટ નથી થતી, અને કોઈ કોઈ પાસે પૈસા નથી, અને કોઈ કોઈ પાસે પૈસા છે પણ ટાઈમ નથી એટલે ફરવા જવાનું પોગરામ બટાયવો ખૂબ જ મુસ્કે મુસ્કેલ છે, અને હું તો જયારે મારા બાળકો થશે, જે મારા બાળકો છે અથવા તો કોઈ નાના બાળકો હોય છે તેમને પણ એ લોકો પર પૈસા નહીં હોય, તો અમે એમને મદદ કરું છું પૈસાની અને એ લોકને કહું છું, કે તમે હમણાં જુવાની છે, એટલે કે નાના છો તો જેટલો મોકો મળે તેટલા ફરીજ લો. અને કેમકે કાંઈ પણ થાય, મોટા થવ પછી તો તમારી જવાબદારી જે એવા બંધાઈ જશું કે તમે બાર ફરવા જઈ જ નહીં સકશો, તમારી પાસે એવો સમય જ નહી બચસે, કે તમે ફરવા જઈ શકો. આપણે શું છે કે આગળ વિચાર કરતા હોઈયે છે, કે આપણને આટ લાખ હજારની આટલા લાખનો પેકેજ લાગહે, તો તેમાંથી મેં સમય કાઢીને ફરવા નીકળી જઈસ, પરંતુ આમાં રજા મળશે તો પણ તમારે જોબનું કામ એવું બધું, ઘણું બધું હશે કે તમારે ઘરે બેસીને પણ એનો જ વિચાર કરવો પડશે. અને ફરવા જશો તો પણ એવો જ વિચાર આવ્યા કરશે કે કાલે મારે જોબ પર જઈને એટલે અઠવાડિયુ પછી જયારે જોબ પર જશો, ત્યારે મારે એક સામટું જે રજા પડી તેનું પણ કામ કરવું પડસે, અને ટેન્સન થયા કરે છે. એટલે ઘણી બધું જે મુસીબતોનો સામનો કરવો પડે છે, એટલે આપડે જયારે નાના હોય ત્યારે જ ફરી લેવું જોઈએ. અને તમે જે જણાવી તે પણ વાત સાચી જ છે. તો તમે જયારે નાના ત્યારે તમે કેવુંક ફરવા જતા કે પછી તમને ઘરના મોકલતા કે પરમિશ ન જ નહીં આપતા તમને?
હા તો તમે કીધું, સેમ પ્રોબ્લેમ મારે બી થતી હતી. ઘરના લોકો આવ બધું ગણે આવું બધું સાંભળે દુર્ઘટના વિશે પછી એ નાના હોય ત્યારે આપણે ની જ મોકલે. કારણ કે આપણે જેટલા સક્ષમ થાય પછી આપણે ફરવા જાયએ એટલું સારું છે એમ. એટલે નાના હોય ત્યારે આપણે આ બધા લોક સાથે સર આપણા માટે પણ નહીં સારુંને આપણે ગમે તે આપણને થઈ જાય જેથી કરીને આપ ને નથી મોકલે એમ. સારું મળીએ આપડે હવે તમે તમે કેજો કે આપડે ક્યારે મારે છુટ્ટી લઈ તે જ પ્રમાણે આપણે પછી વાતચીત કરીશું ક્યાં ફરવા જવાની તે.
હા ચાલો મળશુ ત્યારે તમને જણાવીશું.
સારુ